હેલો.
બસ મજામાં. તમે કેમ છો?
મે એકદમ ફાઈન. શું કેવ? બસ ચાલે.
હમ્મ. તા તો બઉ ગરમી હશે ને.
હા, છે હમણાં તો.
વર્ષ વચ્ચે ભી વર્ષ વધારે પડતો હતો ને બને સાઈડ.
હા, વરસાદ હતો વચ્ચે પણ હમણાં બંધ થઈ ગયો.
હમ્મ થોડા દિવસ પેલા અખબારમાં જોલું એમાં વરસાદ થયેલ હ હતું.
હા, વરસાદ તો પડેલો બહુ જ પડતો આંધી, તોફાન વરસાદ.
પછી કેરીને તો પ બધી પડી ગઈ હશે પી કેરી ખાવા તમને આ વર્ષે મ ની મૈડી હશે.
નીજ મહિલીને કાં આવતી છે ક્યારે જ નથી આવતી.
હા હા આ ગુજરાતમાં સારું છે બધું વરસાદ નહી પડ્યો કેમ કે મહારાષ્ટ્રમાં પડ્યું પહેસામાં પડ્યું બેંગ્લોર માં પડ્યું.
હા, અહિયાં તો પડી ગયો એટલે કેરીને અનાજ બધું જ ખરાબ થઈ ગયું હશે.
હમ્મ હમ્મ.
હમ્મ.
કે આવા માં ગરમી વધારે પડી ને તે ખબર ન મોસમ કે આખું જ બદલાય જ કરતું છે કોઈ વાર એકદમ આદ તુફાન હોય કોઈ વાર એકદમ ગરમી હોય. કોઈ વાર એવુ લાગે વરસાદ પડવાનું છે.
ત્યાં પણ ગુજરાત માં પણ.
એ વાતાવરણ તો હોય છે સવારે સવારમાં.
અહિયાં બી આજે એવું જ વાતાવરણ હતું પણ વરસાદ તો નહી પડ્યો હવે જોઈએ.
હમ કે બાપ
ગરમી હોય હા અમે એ સી ની બાર નીકળવાની ઈચ્છા નહીં થાય.
તો શું ખતરનાક ગરમી ચાલતી છે અત્યારે.
હમ્મ.
કે મે મે માં તો કઈ વધારે જ પડતી છે. જૂનમાં વરસાદ પડે તો સારું.
એજ.
એ પછી ગરમી માં તો ઉપાધી થઈ જાય.
હા, ગરમી બો છે. બો જ વધારે ગરમી છે. આ વખતેને હમણાં તો એલર્ટ ભી આઈપ મને પંદર દિવસ એકદમ એક્ ટ્રીમ ગરમી રહેશે. પચાસ ડિગ્રી સુધી જઈ શકે તાપમાન.
હા, ભઈ કેતા તો છે. પણ કઈ એવું લાગે નહી જાશે એ અડધી તો આ લોકો સરકાર અફવા ફેલાવે બીજું કઈ હોય નહી.
હા, એવું પણ હોય.
એ વચ્ચે જોની આ એમને કીધેલુ ને કે કયા તે બાબા એ કીધેલુ કે બે હાજર છવ્વીસ માં દુનિયા ખતમ થવાની, થઈ જ જવાની છે.
છે.
એ કઈ થાય નહી એ તો ખાલી એમ જ પબ્લિક ને ડરાવે બસ એ લોકો બીજું કઈ નહી.
હા
કે આ વાત કેટલા વર્ષથી કહેતા છે, વચ્ચે બે હાજર વીસ માં થવાનું બે હાજર વીસ પછી ચોવીસ કે કે છોવીસ છે એ ખાલી અફવા ફેલાયા કરે.
હમ હમ
એ ખાલી પબ્લિક ડરાવ્યા કરે ને પબ્લિક અડધી ડરી જાય.
ડરી જાય.
ડરી તો જ ડરી જ દરી જાયને લોકો એમાં ભૂલ કરી દે, લોકોની સંપત્તિ વાંપંપતી હોય ને તે એમ દાનને બધુંમાં ઓછામાં વેચી દે.
હમ
કે એ લોકોને મેઇન હાથ હોય કેમ કે કોઈ વા લોકો જમીન મળતી ન હોય કે બિલ્ડર લોકોને એ લોકો બિલ્ડર મોટા મોટા મોટા લોકો એ લોકોને તો હાથ હોય જ નેતાઓ સાથે.
હા
બિલ્ડર લોકો નેતાને આપી ડે ને જે કેતી સાચું
એજ
એ લોકો કહી દે એટલે પછી બિલ્ડર લોકો એને એ લોકો કહી દે કે જો તમારે અત્યારે આવું થવાનું છે તો દુનિયા ખતમ થવાની છે પછી કઈ પૈસા મળવાના નથી. એટલે પછી એ લોકો લાલચમાં ઓછામાં
કરી દે બરાબ બ આવું જ કરે હવે હું. કરીએ
હમ હું તો બધી જગ્યાએ કરપ્શન ચાલ્યા કર એવું કોઈ વસ્તુ ની મળે નથી
હમ બધી જગ્યા જ
બાટલા નોહતા
હા, અમે હમણાં અઢી હજારમાં બાટલો લીધેલો. ખબર?
એ નવસો ન બાટલો છે અત્યારે ત્રણ ત્રણ હજારમાં જાય છે.
તો એશ તો કેવ અમે અઢી હજાર માં લીધેલા છે બે તો.
એ બી અત્યારે તો લોકો પ્રાઇવેટ વાળા ને આપતા નથી સર ગવર્મેન્ટમાં જ આપતા હોય છે.
હા અમને નથી આપ્યા એજ તો કેવ, બ્લેકમાં લીધા અમે અઢી અઢી હજારમાં બે.
હમ હમ મારે તો પાઈપલાઈન છે. એટલે અમને કઈ ઝંઝટ જની
તમારે તં તો પાઈપલાઈન નથ રાજસ્થાનમાં હમણાં પાઈપલાઈન આવી જ નથી
માં એકસ બે બાટલા ઉપર મુકેલા છે કોઈ વારમ કે પાઈપમાં બી આ લોકો કરવાના છે ને કે એક બે કલાક જ ચાલુ રાખવાની પછી બંધ કરી દેવાના છે એમ કેતા વાત તો આવી ગ એ ખબર નહી
પણ હવે તો બધું સોલ્વ થઈ ગયું ને હવે કેમ એવું કરવાનું
એદ સ્વલ્પ એ એમ કે પાઈપલાઈનમાં છે ને એ લોકો ટાઈમ લિમિટ કરી દેવાના છે સવારે નવ
અચ્છા એટલે વધારે વેસ્ટ
હમ હમ
હમ
એમ તો મોસ્ટ ઓફ બધું સોલ્વ થઈ ગું છે પણ આડધું પૈસા ખાવા માટે એમ જ કે અત્યારે પ્રોબ્લેમ ચાલતી છે પ્રોબ્લેમ ચાલતી છે કેતા તો વર તો ખત થઈ ગયો તો તે ટ્રમ્પ જીતી ગયો ને વોરમાં તો
હા
તોમે પેટ્રોલ ના કદી પેટ્રોલ ગ ને ત પેટ્રોલ પંપ બંધ હતો તો એમ કે કે પેટ્રોલ પતી ગયયોું
અચ્છા પેટ્રોલ તો કા પતી ગયું પેટ્રોલ તો હે,
એ અત્યારે અફવા બહ ફેલાલા ગ એ કોઈ જૂનું વાયરલ વિડીયો નાખી દીધેલું હતું. કઈ તેને લ બધા અડધી જગ્યા બઉ લાઈન લાગતી છે. કેમકે,
હમ, લાઈન તો બોલા આગેલી વચ્ચે.
એ વચ્ચે કીધેલું ને કે પેટ્રોલ ખતમ થઇ જવાનું છે. અત્યારે ગાડી ફોલને મૂકી દો પછી પાછળ બહુ પા થવાની છે.
હમ્મ, મારા એક ફ્રેન્ડ એ બી આખુ તું ડ્રમ ભરાઈને મુકેેલુ હતું. પેટ્રોલ પંપ
ભાઈ, તો એ ગય એટલે ક ટેન્શન ની પેટ્રોલ નહી.
અચ્છા, તમારે તો બધી એવી છે.
બે એવી છે, ને એક એક્ટિવા છે.
અમારે, ત્યા તો ઈવી મલેજ ની એકી વાત છે.
એક્ટિવામાં ફૂલ કરીને મોકલું છે. મોસ્ટ ઓફ તો મે એવી વાપર્યું સુત સુરત જવાનું હો તો પેટ્રોલ વાપરું.
હમ્મ,
એ અ તો સુરતમાં સુરતમાં આ સારું છે. બધી જગ્યાએ તે ચાર્જિંગ પોઈન્ટ આપી દીધું છે. અડધો અડધ આપણે એટલે મારું ઘરથી આપણું રાજ સુ વચ્ચેમાં બે ત્રણ ચાર્જિંગ પોઈન્ટ આવી જાય.
હા, પણ એનું ચાજીશ લેતા હશે ને
હા, એ અ ચાર રૂપિયા લાગે.
એક યુનિટના
સાહીઠ સાહીઠ રૂપિયામાં તો આખું જ ફૂલ ચાજ થઈ જાય.
તો પછી આ વધારે સારું પડે. ના સાઈઠ રૂપિયાવાળું. પેટ્રોલ આપડે કેટલાનું લીટર આવતું છે? એકસો દસ.
થનુ
હે,
હમ્મ, છનું
હમ્મ, તો એજ વધારે સારું પડેને. ઈવી જ
હ, કે સો રૂપિયાનું પેટ્રોલમાં તો આખું નવસારી ચાલેયની.
હમ્મ.
આ પેટ્રોલ કેતાશે આગળ ઈવી ચાલવાની છે. પણ ઈવી એક સ્કૂટીમાં ચાલે કારમાં ની ચાલે.
તમે તો નવી એક્ટિવા લેવાનું વિચારતા છે.
કોણ તમે?
હમ્મ.
એક્ટિવા અત્યારે અ કઈ નવું આવ્યું ને સિક્સજી આઈવી કઈ એક દસ ની કઈ છે.
હમ્મ. હમ્મ.
હમ્મ.
કેમ કે ઈવી અમને ફાવેે જ નહી કોઈને જ પણ મારા પપ્પા કેતા છે કોઈ વાર ઈવી લઈએ, કોઈવાર કે એક્ટિવા જ લઈ લઈએ.
એથે ખાલી એકવાર ચલાવી જોજો તો મસ્ત લાગે. એકદમ મસ્ત ડિઝઇનને આખી ચાલે એકમ સ્મૂથ બહુ મજા આવે.
પર બગડે બી તો બોને.
નઈરે આ મારી ગાડી છે. એમાં કેટલા પાંચ વર્ષની બેટરીની વોરંટી છે. ને વરસાદ વરસાદમાં બધામાં ચાલે.
પણ એવીમાં યાર બીક જ લાગે ખબર ગયા વખતે
એ તો ઓ ઓલામાં લાગે તો ઓલા નુ તો એ અત્યારે એ ઉપાધિ તો છે એમ તો કેતા બી છે ઓલા બંધ ભી થવાની છે.
હમ્મ હમ્મ.
એમે ઓ મારી ગાડી ઇલેક્ટ્રિક છે મે એને રોજ શનિવારે આપ આપણે પાઈપ લગાવી દઈએ એમા એક્ટિવા ધોઉંને એમાં આ બંને ગાડી ધોઉં મે કઈ થાય નહિ.
અચ્છા. હા
આખું પાણીથી આખી ગાડી વાડી મસ્ત એકદમ ચકાચક કરી દઉં એને.
ખબર નહી અમને તો બીક જ લાગી એવીમાં હમણાં બધા ચલાવતા જ છે ચલાવવા વાળા બટ એક બીક તો હોય. જોઈએ હવે.
કે કારમાં તો પછી પેટ્રોલવાડી પેટ્રોલ ડીઝલ જ લેવી કેમ કે અહિયાંથી રાજસ્થાન જવાના ઈવી વચ્ચે પતી ગયું તો કા જવાના ચાર્જિંગ
હા ચાર્જિંગ નહી મઇલું તો એમ તો ગવર્મેન્ટે બહુ બહુ ફેસિલિટી કરી મૂકેલી છે પણ એવી જગ્યા જઈને બંધ થઈ ગઈ જ્યાં ચાર્જિંગ પોઈન્ટ હોય જ નહી તો
હમ્મ રાજસ્થાન બાજુ અડધામાં ગામવાડામાં નથી. ગુજરાતમાં બી અડદા ગામ ગુજરાત નવસારીમાં જઈ ને કેટલા બે થી ત્રણ જ છે એ ચાર્જિંગ પોઈન્ટ એવી દૂર-દૂર સુધી છે. તો એક છે જે છાપડા પર છે. ને અહીંયા તો એવું છે કે ઓલાવાળનુ હોય તો ઓલા વાળ જ ચાર્જિંગ કરે બીજી ગાડી ચાર્જ ની કરે સુરતમાં એવું ની મળે.
બધે બધું કરી ઈ હે ને.
ત્યાં તો જેની ગડી છે જેનું સન છે એ લોકો એ લોકોનું જ કરે બીજાનું નહી કરવા દે.
ફ્રી માં થોડી ઘાશે કોઈ પૈસા આ આપીને કરતા છે.
ઠીક હ ચાલ મેં પછી ફોન કર ત્યારે બહાર જતો છે ને.
હા હા ઓકે.
ચાલ બાઇ.
બાય.